ભાઈ અવાજ આવે છે મારો
અવાજ આવે છે
તો હવે આજે આપણેે કેટલા દિવસે વાત કરી રહ્યા છીએ હવે તો ક્યાંક ફરવા જવાની ઈચ્છા થાય છે
હા આપ ભેગા થયા એને બહુ ટાઈમ થઈ ગયો
એ છે ને તો હું વિચારી રહ્યો હતો કે આપણેમાંથી કંટાળી ગયા છે એના કારણે આપણે ફરવા જવા નક્કી કરીએ તો તારું શું કેવું
ફરવું તો જોઈએ જ ને હવે આપડું કામ તો અમે ચાલે જ કરશે એ તો અમે કદી ફરું નહી થાય પણ આપડ થોડું અર્જ અજ જઈએ તો નવા નવા વિચારો વ્યક્તિઓ જોઈ મડવાનું થાય મજા આવે એની અલગ
હા તો તને કઈ જગ્યાએ ફરવું વધારે ગમે છે
આ ફરવાવામાં તો આપડે ગુજરાતમાં પણ ઘણું છે ફરવાલાયક નહી ફરવાવામાં તો હજી આપડું જે બન્યું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં પણ હજી ગયા નથી નામ તો બહુ સાંભળ્યું છે પણ હા પણ ફરવા જવાની બહુ ઈચ્છા હતી
હા ગુજરાતમાં ઘણી બધી સારી જગ્યા છે પોલો ફોરેસ્ટ છે સાપુતારા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે કચ્છ ઓફ કચ્છ ન રણ છે પછી રોડ ટુ એવન છે દ્વારકા સોમનાથ બધી જગ્યાએ ફરવાનું તો ઘણું છે હ તો ટાઈમ નથી મળતો
હા પણ કચ્છમાં તો હું ફરી આવ્યો છું ઘણું બધું એટલે કચ્છમાં તો હવે ઈચ્છા નથી થતી પણ જે સફેદ રણ છે એની બહુ ઈચ્છા છે કારણ કે એમાં હજી નથી ગયા
મારે પણ એવું જ છે હું હા એ મારે પણ એવું છે હું કચ્છમાં તો ગયો હતો ફરવા પરંતુ એ બાજુ અમે કે કચ્છમાં સફેદ રણ મા કોઈ હતા જ નહીં. વરસાદનો ટાઈમ હતો તે પાણી ભરેલું હતું. અને એના કારણે રણનો આનંદ એવો લેવા મળ મળ્યો નતો તોને એવું થાતું તું કોરું નતું મીઠું
હા અને પછી રણોત્સવમાં પ્રોગ્રામ જે થાય છે ઉત્તરાયણનો ન પતંગ એની પણ મજા ઘણી સારી છે, અલગ છે.
હા એટલે જ હું ગયો તો ચાર છ મહિનામાં હું ગયો તો. તો એમાં મને આ શું કેવાય એ વખતે ગયો ને તો ની બધી તૈયારીને ટેન્ટને એવું બધું બંધાતું તું, તૈયારી થતી તી, પરંતુ અમે થોડાક વહેલા જતા રયાતા ફરવા માટે, એટલે અમને ઈ બાજુ આનંદ માણવા નતો મયળો.
હા. મને તેનું કોઈ આઈડિયા નથી, પણ આપડે પેલામાં આવે સે ને તારક મહેતામાં એમાં જ જોયું તું સફેદ રણ વિશે બહુ સમજાવામાં આવે છે.
હા. તારક મહેતામાં મેં પણ એમાં જ જોયો તો રણોત્સવ પહેલી વાર. પછી બીજી વાર તો ફરવા જવાની ખુબ ઈચ્છા છે. હા અને પછી એમ પૂછતો તો કે તને ફોટોગ્રાફીનો શોખ છે?
ફોટાગ્રાફરનો તો શોખ છે ઘણો.
તે તો ફોટા તો આપડા યાદો બની જાય ખબર સે ને તને.
હા એ તો છે જ, પણ ત્યાંનું નજરાણું અલગ છે પાછું. ફોટા પાડવામાં બહુ મ જા
હા પરંતુ ફોટા પાડવામાં ને પાડવામાં પછી આપણે ફોનમાં જ વ્યસ્ત ર થઈ જઈએ. તો એ આપણું જે નક્કી કર્યું એના ઉપર પછી આપણે ફરી શકતા ના હોય નથી હોતા. એટલે ઘણી વાર તો એવું થાય છે કે ખાલી ફોટાઓ જ લોકો પાડ-પાડ કરે. એટલે આનંદ માણતા જ નથી એમાં ને એમાં.
હા એ તો વાત સાચી છે.
તો આપણે ફરવા જતા પહેલા એનું પ્લાનિંગ પણ કરવું પડે ને.
હા પ્લાનિંગ તો કરવું જ પડે ને.
કારણ કે બધું નક્કી કરવું પડે, ક્યાં જવું છ છે, કેટલો ખર્ચ થશે. શું લઈ જવું બધું નક્કી કરવું પડે.
હમ્મ. શું ખર્ચ થાય છે બધું આપણે પહેલેથી પ્લાનિંગ કરવું
હા પરંતુ મિત્રો સાથે ટ્રીપની વાત જ અલગ હો હોય છે. ઈ ગીતો અને હાસ્ય.
હા એ તો વાત હાચી જ છે એમ. ફરવા જઈએ એટલે બધી અલગ-અલગ વાતો જાણવા મળે નવી-નવી.
હા અને ફરવા જઈએ એમાં પણ મને તો મિત્રો સાથે ફરવા જવું વધારે ગમે છે. એક વાર હું મિત્રો સાથે ગયાતા આપણે બધા તો આપણને કેટલી મજા આવી હતી, ખબર છે?
હા એનામાં, હમ્મ-હમ્મ. રાઇટસ ઈ ને બધું એનામાં વધારે મજા આવે.
હા રાઈટસમાં બેસવાની ને એ બધી મજા આવી તી. પછી આપણે સાંજે વળતી વખતે રસ્તો ભૂલી ગયાતા. હા તે તે યાદ ફરવા ગયાતા.
તો આપણેે આવતા મહિને ટ્રીપ પ્લાન કરવી જ જોઈએ. ટ્રિપ હવે ટાઈમ એટલો બધો થઈ ગયો છે આપણેે બધા ભેગા થયા એનો.
હા તો ટ્રીપનો પ્લાન કર્યા પેલા આપણે આપણું બજેટ પણ જોવું પડે ને.
બજેટ તો જોવું જ પડે એને પેલા શું ખર્ચ થશે અને પ્રવાસમાં આપણે ક્યાં-ક્યાં જવું છે, ટાઈમ કેટલો થશે અને બધું ચેક કરવું પડે પહેલેથી જ.
હા, હા એટલે જ ને નહીં તો
નું વાતાવરણ છે, કેમ વરસાદ આવી જાય ને કાંઈ ખબર ના પડે.
પેલા આપણે વેધરથી બધું ચેક કરવું જોઈએ. ટ્રિપનું પ્લાન પણ કરવો જ લગાવવું પડે. ફરવા જઈએ અને પાછા આવીએ તો ખિસ્સા ખાલીઓ થાય ખિસ્સામાં કાંઈ હોય ને આપણેે કંગાલ થઈ ગયા હોઈએ. ફરી ને આવીએ તો.
હા એ જ તો વાત સાચી છે. યાદો બનાવ બનાવવામાં ખર્ચો વધી ખીસ્સું ખાલી થઈ જાય.
હા પણ પૈસા ફરી કમાઈ લઈશુ, પણ સમય તો પાછો નથી આવતો ને. એટલે આપડે ફરવા જઈએ તો પછી થોડુંક બજેટ એય આપડું ઉપર જતું રહેે તો પછી જવા દેવું પડે. પણ તો જો આપડે ટેહે બજેટ નો ઉપર થાવ ખર્ચ વધાર ત્યાં તો ફરી પણ ના શકીએ પછી.
હા એ તો વાત સાચી, પણ હવે આપડે ગુજરાતમાં ફરવું એ આપડે ગુજરાતની બાર ના રાજ્યોમાં જે ફરવાનું છે ને એ મજા આવે આપડે ફરી લીધું બહું. પેલા પણ સિલાન લઈ ને બાજુ જે ફરવાનું છે ને બહુ મજા આવે.
હા અને એ સિવાય આપડ પેલું
હા એ બાજુ બહ સારું છે બ ગાઈટ શું સારી સારી.
ઇમેજિક વલ્ડ.
હા એમેજી.
એલે ત્યાં છે. જોવા પણ નજીક થાય છે.
હોય એ બ જોવા પણ નજીક છે, એ બધી મજા ફરવાની પણ પ્લાન બનાવવો પડે વધુ સારું, અને મિત્રો પણ ઘણા હોય વધુ મજા આવે.
હા, અને તને મિત્રો સાથે ફરવું વધારે ગમે કે એટલા ફરવું વધારે ગમે?
અને મિત્રો સાથે બધુ મજા આવે કારણ કે, મિત્રો આપણી ઉંમરના બધા હો મે ફાસ ફાસ્ટ ફરવાની જે મજા છે એ લાગ ફેમિલી સાથે બહ મજા ઓછી આવે ફેમિલી સાથે હોય એટલે પછી આપડને કઈ કરવાના દ બીજું કઈ કામ.
હમ અને તમે
પસ ી ફેમિલી સાથે.
હા એ પણ છે, ફેમિલી સાથે ફ્રીલી ના ફરી શકાય જેવું આપડ મિત્રો સાથે ફરીએ, અને તને બાય રોડ ફર પસંદ છે કે ટ્રેનમાં કે બસમાં કે એવી રીતે મુસાફરી કરીને ફ ફરવું પસંદ છે. ગાડી લઈને?
એત સા હોય તો ગમે તો બચાર
ગમે તે. ઓમ પછી આપણને આપડે જો વિચારીએ કે ગાડી લઈને જઈએ તો કેવું રે, ગાડી લઈને જવાય કે પછી ટ્રેનમાં જ જવાય?
બધા મજામાંય, હવે મજા આવી જોઈએ.
એ છે મજા આવી જોઈએ એ બેન છે, પરંતુ મારા અંદાજ પ્રમાણે જો આપડે ગાડી લઈને જઈએ તો આપડ બજેટ પણ વધી જાય જેથી આપણે ટ્રેનમાં જવાનું કરીએ ને તો આપણે બજેટમાં ઘણો ફરક પડી જાય છે. શસ્ત્ર પાર થાય, મારા અંદાજ પ્રમાણે.
હા એ તો વાત સાચી જ છે. ટોલ ને બોલને બધું ખર્ચી દી તાર બધ, ઘણો ઓછો થઇ ગ.
હા એટલે જ ને એ બધો ઘણો ઓછો થઈ જાય અને આપણે ટ્રાવેલિંગમાં જો આપણને, થાકેલા હોઈએ તો શું કેહેવાય, આપણે ગાડી ચલાવાની પણ આળસ થાય, અને ટ્રેનમાં તો આપણે આરામ જ કરવાનું હોય ને.
અને શાંતિથી ફરી પણ ના શકી.
એ જ.
એ તો વાત સાચી જ છે, અને સેફ્ટી પરિવારને કોઈ ટેન્શન ના હોય આપણેગ્યા હોએ.
હ અને પા તો
એમને પણ વિશ્વાસ ના આવે. એકલા મિત્રો મિત્રો ગયા હોઈએ તો.
એટલે જ ઘરે પણ બધાને ચિંતા થતી રે કે એટલા મિત્રો ફરવા ગયા છે તો પછી કોઈુ ઊંધું સામું ના કરી દે કે કઈ ત્યાંથી ચલાવે ગાડી કે એ બધું એમને ના આવે પછી એમને આ બધી વાત બ ચિંતા થતી હા ઘણા પણ મેં તો જોયા છે જે ગાડી હાઈવે ઉપર કેટલી સ્પીડમાં ચલાવતા હોય છે દોઢસો અને એકસો સાહીઠનેવી મારામાં કેટલાક ગાડી ચલાવતા ચલાવતા સ્ટોરીઓ પણ ચડાવે છે.
હા એટલે સનેપ મે બધું ચાલુ થઇ ગયું છે
હા તો આપડે તો ટ્રેન જ બરોબર છે આપણા માટે
હ ટ્રેન એકદમ સસ્તું અને સારું
હા વચ્ચે હું ગયો હતો ને ફરવા તો માત્ર ટ્રેનમાં અમારે બસો થી ત્રણસો રૂપિયામાં થયા તા મુઆ ટ્રેન માં
હા એટલે જ ને એકદમ સસતુ ને સારું
હા એક જગ્યા થી જવામાંવામાં કઅંદાજે જો દસ થી વીસ કિલોમીટર ન અંતર હોય ને તો હા ચુંતોને અને ગાડી લ ઈ
સાચી વાત
બલાના
વાર તો સાચી સારું ચલો પ્લેન બનાવશું અને જઈશું કે
સારું સારું સ ચલો બાય
હ